આલો.
ઓ.
અવાજ આવે?
હેલો, અ પેલા તો પેલા તો
હવે, આગને તો
તો હમ્મ, શું થયું?
હમ્મ, બેડો દુખો ને
ઉભા રહો. નવ-દસ
હમ્મ. શું કેતો હતા ભાભી શું કેતા હતા ભાભી શું કેતા? બીજું
બસ એટલું.
શું એટલું?
કીધું હતું તમને. હમ્મ.
શું બનાવાય, બીજું
હમ્મ, હમ્મ.
તે કાલ રાત્રે અમે તો જો પેલો બૂનો બનાવ્યો. તારો ફોન આવ્યો, એ મેલ્યો બુંડ આવ્યો. બૂન કે હાલ તો ઉલામાં વાત નઈ કરું સાધો ફોન કરું સાદો ફોન એ વાત કરી મે કરી ઓ નતો લાગતો અમાર ફોન ને પછી વડે અડધો કલાક હડયો પછી વડે ઉલામ કર્યો. એમાં વીસ મિનિટ વાત કરી.
ચાલ વીસ મિનિટ દસ મિનિટ ને
હલા પંદર-બાર મિનિટ એમ પછી પાછો આદો ફોન કર્યો. એ પતિ ગયું થોડી વાર ઊંઘયો ફોન જોયો અને ભાભી નો ફોન આવ્યો.
હમ્મ, એટલે રાતે બાર વાગ્યા તા એમ ને ફોનમાં
એ ભાભીનો ફોન આવ્યો. એને અદા ફોને ણે ઉલા ફનોએ વાત ભી થઇ બોલ.
એટલે તેમાં મોડું ના થાય.
થાય ને થાય એટલે મેને કીધું આ શું કરે બાર વાગે આવતી
તું જાગતી હતી એમ બાર વાગ્યા સુધી?
હું જાગતી નથી મેં હવારમાં ઓનલાઈન જોયા ત જાગતી હતી. હું અગ્યાર વાગ્યાથી જાગતી હતી.
મેસસૅગે તો ના અગિયાર ન કેજી
પણ અગિયાર એટલે પોણા અગિયાર વાગ્યાથી એમ.
તો અગિયાર બોલી હો?
એટલે ફોન મે લીધો હતો પણ આમ જ આપી હતી એ રીતના
કેમ?
એમને એમ.
એવું છે. કોઈ ને પછ વાત કરીને પછી મેલ મજ પુછી
જાવા ને શે એમ કેતો તોય કાલ થોડા રાખેતા બીજ ત ભાભી કે મને ના ભાવ એમ કેતા તા
બધું ભાવ કે ચે મ ના ભાવ
હા કોઈ ન હોય જોવો છે કે હવે કે આવે હમ
તો એટલે બધા મળવાનું મળ્યું ના મળ્યું મળવા જવાનું
ઓહો હો
આ જે હું આઈ એટલે હે આઈ તો ય આની બુન ને મળવા જવાનું થયું
હમ
પહિ અને ભના હ તો મને થોડી ના મે તો કીતો તુ અઠવાડિયા પણ તમે કો મારે રજા પડે તો તેમાં હું શું કરું તે આઠવાળડી હોય છે
મુ આવવાનો જ છું હા હાલ નહી પણ તારા તારા ઠક તારા ઠકણા ચાર વળી પેલા
હું કઉ ત રી હું શનિ રવિ મા ઠકોણ
ચ્યો શનિ રવિ
કાલ શનિવાર ઓલો શનિવાર
કાલ શનિવારે ને ઓલો શનિવાર એમને
શનિવારે પાસું જવાનું છે પપ્પા અહીંયા તો ત આવશો તો ભેગા નહીં પપ્પા પાશા
ચ્યા
મારે રાજસ્થાનને નહીં જવાનું
શનિવારે ચ્યા જવાનું છે
શનિવાર નહીં અગિયાર તારીખ
એવું છે એમ.
તમે આગલા દાડે આવતા રેજો કે શું કરવાનું
હમ હમ મારે બે દિવસ તો હોય બકા
તે બે દાડા રજા ના આમ તો કેરે ઘરે રયો તો આમ તો રજા જ પાડવી ને
જોઈ લઉ હેંડો
શનિ રવિ બેજ પાડવાની અરે શનિ રવિ શું શુકર શનિ
હમ જોઈ લો જે સેટિંગ થાય હમ
તો એમ પપ્પા ભેગા નહીં થયા તો એ પપ્પા તો આવો રા
હમ
ચાર પાોચ વાગને કરતે
એ તો હમજી ગયો હું કહો વાંધો નહીં હાલ જોઈ લઈએ
હમ
વેલા નેકળ વાના છે એમ
હમ ત તાર જ
હ હ કોણ કોણ જવાના
એ રાજેશ કુમાર જવાના હે અશ્વિનકુમાર જવાના હે અને મોમો જવાના જાના પપ્પા ચાર જાણ જા
જાવાનું તો વાંધો નહી યાર ખર્ચો બધું જોવું ના પે
હા તો પણ બે જણા ના હાલા જોઓ ના જો
ક્યા ના બે જણા
બે જણા હારે તો જોવે એકલા પપ્પા છે.
એ એની વાત નઈ કરતો પપ્પા ની વાત નઈ કરતો. આ બીજા બધા નહી એમ કર છું.
બી વધ ચ કો જવાનું.
ત્રણ જણા ની બીજે એકક્સ્ટ્રા
હા તો એ તો એક જણ તો ગાડી હાકશે નહી બે તો જોવી જ.
એવું એમ
હમ્મ
હા હા જોઈ લઈ તો કહો તને કણ
હમ્મ
હમ્મ જોઈ લઈએ હા
આ લાબાના ક્યાતતા સિંકુમાર આવે શ
કોણ કેહેતોું તુ
અશ્વિન કુમાર હોય કો
ચા
એટલે એ દિન ગણવી શડાવા ન હે એટલે કાપડ લ આબ નહ મને
તને આવડે એમ જવી તો
હ બે દિવસીન ડ્રેસ ને લેકોછી બન આવડે હન પણ એને ટાઈમ નહી હોતો
છ.
પલા શો ગ્રામ શધ રહ આખોદારુ એટલે
હારુ ચાલ આપડ સારુ જ આવ્યુ ને એના ભ
હમ એ લને આ પ્રાય હોય તો અમમે તો સ અમ જી નાહી
એ એન જે વ લઈચ બસ કો એમ
એટલે એવડ જ નહ એમ અમે ટાઈમ કાઢા એ ન
હમ્મ
જાથે કરીને છે.
એવું એમ હા તે કઈને કીધુ
એટલે આ કો વાળા ની વા ર બરે કા પણ ના બગડ
હ હમ બગડ બગડ એવુ છે, એમ
હમ્મ
હા થોડા સર
શું કકડાવાડા બેા બેડા
ક શું ખબરાતોું નહી મોબાઈલ છે, બી તોું શુ અમાર એક ઓફિસ નો એક મા હોબી
એવુ
હમ્મ હમ્મ
શેઠ નાક શું દુકાન
ના
થયે
પારમપુર
એવ
હમ્મ હમ્મ
મ તો અચ્છા સગાર બનાવી હતી મસ્ત છે, ભી
ચુલ્લી ખાતી
થોડીક કોઈ ના બધી ખાવાની
મથા બનાવે વધારે જ ખાવાય તોડી
ના તમને વધારે ભાવે મને કોઈ વધારે નહી પાવતી સાસ વખાસ
હ મને તો ભાવે જ કેશું કે ના ભાવો ભાઈ ખાવાની વસ્તુ નાખવા મતલબ શુ
હા હા તો ના પાડી પણડો હો
હમ ખવાનુંસ્ તો એનો
સાર તને જોર આવે છે ચેમ?
શુંરાબનું
તમે જામ આજ નહી
તો,
ખર્સા નહી કરવાના મારવા આબવાનુ હ વસ્તુ તમે કીધી હતી મેં
શું લાવવાનું
એટલે જ તો લાવબી હ ન
થોડી લાવાની
ના ના તોડી તો લાઈતી દહ હજાર ની તો લાઈ
તો,
ચેન ગળા ની પેન્ડલ વાળી મસ્ત હોય. તમે વિડિયોત તમે વિડિયત મે હશે હારી આપ
ઓ ડિઝાઇન મેહાણામ ડિઝાઇનો હારી હોય.
એમ તમે તો કીધું હતું પણ, તમાર તો હવે નહી.
એવું નહી આ શોરૂમ મોટા, મોટા હોય ને એટલે ડિઝાઇન સારી હોય એમ.
તે તમે લઈ જાઓ બોલો તો મું નાજો
ના ના ઈ એજ લાવી જે ભાઈ. હોવાથી આપડને ખબર પડે કોઈ વસ્તુ બોલું થાય એમ બીજું કોઈ
તો હશે ડિઝાઇન ની હોય તો બનાવરા વા છે.
હમ્મ
ની હોય તો બનાવરા
હમ્મ
કોઈ ચિંતા નહી બીજું
બસ બીજું કો
બોલો હેડો હવે ફટાફટ.
શું હોય શું હોય બીજું?
બીજુ શું બોલો? બીજુ શું બોલો?
હું બહેણી ભણી છે ને ભૂલ છે ભૂલ છે. ચેટલી ભેગી કરી ખબર તમે?
પણ એ તો પણ હા કેવાય લઈ ના જતો આપડે છે, તે આપડે લઈ જ
ભાઈ આયો ભાઈ લઈ ગયો.
ભાઈ તો પણ અહિયાં થેલોને બેેલો હતું છે, અ હારે આલું બણી. લાવીને ભાઈની માર લઈ જાવાની ખબર તો હે પાસી તમ
ભઈ, તમારો ક અમારો
તમારો પેલા પહી અમારો થાય.
એવું કે, એવું રાખો બીજું તો હું
હમ,
હમ્મ આજે ત મારે તિજોરી હરખી કરવી હે બધો કપડો હરખો કરવો હે
કે તિજોરી
મારી ઓર કો
અવાજ બધો હામે નઈ કરીએ છીએ તે
જોયું હે બધો હામે ની કરીએ તિજોરી હે પેલા એ કમન પેલા પસી કેવાનુ
શું છે તારે ગોદળા વાયચું છે, તારે તિજોરીની જીક ગોદળા પડ્યા ઈ ત શું કેવાન
અ બોલો તો હરખો જ જી બાપા હ
એચું ગેતીએ ના કેવાતા
કપડાં હરખા કરવાની એ ગોદળા ગોદળાની તિજોરી કેવાય એવું કેવાય એખલી તિજોરી ના કેવાય
ની બોલો
હ, આમાં તો ચેવ પડયો હે જીરો ખબર હે જોવો તો બધા પવ પડે એમ
એવવા
હ, બધા કોક કપડા બપડાની આકળે બધા અયા લાવજો ને મારા પેરવા ડ્રેસમ બેસમ બધા ઓયથી લાય દું અયા
હા, તો ખાલી કરે
મસ્ત ક્યાંય કેના અતા ને ડ્રેસ નઈ ડ્રેસ નઈ ડ્રેસ નઈ
છત્તર તાર વડી મું તો લાઈ દીધા દીધાડે પણ આ તો અવે શુ કરુ હુ
હુ હુ હુ તમે લાઈ આલો ત અમાર સાલે ગરીબધુ જૂના જૂના અમાર ની નવા નવા પેરવા હ એ પૈસા વાળા પેરે નવા નવા
ત નહી ગયા પછ ચે કોક ગયો તો કોક જૂનું કાય નોતું દેવાય
આ તો મારે કઈ જૂના ડ્રેસ હે જ ને હું પેરીને જાવ જૂના ડ્રેસો એક-બે વાર પેરે એ જૂના ના કેવાય કોઈ
અનારકલી
જે અનારકલી નહી ડ્રેસો કીયા અનારકલી એક તો આપડે તમે લાયા તો ખબર
હ,
આપડે કેવું મેહણા એ